હલો કેમ છો
મજામાં
બોલો બોલો તમારે ત્યાં શું ચાલે વરસાદ કેવો છે
બહુ જોરદાર
અમારા અહં પણ એ છે કાલે તો ગવર્મેન્ટ ડિક્લેર કર્યું છે લીવ કોલેજીસ અને સ્કૂલ માં
શું ડિક્લેર કર્યું છે
લીવ રજા
આ હોલીડે હમ બરાબર હ
તમે એમેઝોન પર જમણા સુપરડીલ ચાલે છે સેલ વાળું એમાથી કઈ પર્ચેસ કયું
મિક્સર વિચારું છું
પરચેસ કર્યું નથી તમારું ઓલું સર્વર ડાઉન નથી થતું
થાય છે
કાર કે મેં ટ્રાય કર્યું તો એટલું લેઝ મારે છે એપ્લિકેશન જ ઓપન કરો તો ઓપન નથી થતું એટલું હેંગ કરે છે
હા સેમ થાય છે
અને પેમેન્ટ ફેલ થાય છે પેમેન્ટ કરવા જઈએ તો પેમેન્ટ ફેલ થાય છે
મારું પણ
હમ હા એટલે ને આ બધા બે ત્રણ દિવસ માટે બધા લોકો તૂટી પડ્યા હશે એમેઝોન પર
હમ
હ બાકી હમણાં બીજા કોઈ પ્લેટફોર્મ પર આવવાનું છે સેલ્સ તમને કઈ આઈડિયા છે
કદાચ ફ્લિપકાર્ટ પર આવશે
ફ્લિપકાર્ટ પર ત્યારે આવવાનું ડેટ ખબર
ના
ઓકે
મોનસૂન ફલ આવશે ને
હ તો મોનસૂન છેલ તો ચાલુ થઇ ગયું ને એમ પણ
હમણાં હશે બધી જગ્યા
ઓકે એટલે એમેઝોન ફસ્ટ છે
હા
બોલો બાકી, ક્યાં ફ જવાનું કઈ પ્લાનિંગ છે કે નથી?
ના ના કાલેથી ઓફિસ
અરે હા કાલથી તો ઓફિસ ચાલુ થઇ જશે તમારું બોલો બાકી?
તમારો શું પ્લેન છે?
અમારું તો એવું છે કે એક જગ્યા જવાનું છે પણ બુકિંગ મળતી નથી વિચાર તો છે કે ટ્યુઝડે બાજુ ગુજરાત સાઈડ એક રાઉન્ડ મારીને આવીએ હ જો બુકિંગ નહી મળશે તો મને મારા ભાઈ ને કેવું પડશે કે ગાડી લઈને ચાલ મને મૂકવા
હમ બરાબર
હ ઇથેનોલ પેટ્રોલ વાળું તમને કોઈ આઈડિયા છે ને બધા કે જે કે વ્હિકલ બહુ બગડે છે એમાંથી?
ફ્યુલ પંપ પકડે છે બધા
હ હા એજ કહઉ છું કે એનાથી સમથિંગ એટલે મેં તો ઓનલાઈન જોયું મને આઈડિયા નથી પણ બધ કે જે ત્યાં ઇથેનોલ ઇ ટ્વેન્ટી પેટ્રોલ છે આપડા નોર્મલ વેહકલ માટે કે નહી ચાલે
બધા વહીકલ બકડે છે.
હા અને એનું એટલું બગડે છે એટલે કેવી રીતે બગડે છે મને તો કઈ ખબર જ નહી પને મને થોડું એક્સપ્લેન કરુ ને?
ઇથેનોલ વોટરને અટ્રેક કરે અને વોટર જે છે એ રસ્ટ કરે રસ્ટિંગ કરે બધી જગ્યા,
ઓકે એવું છે અને આ કીડી વાળો એક વિડિયો આવવો તો આ્યોને તમે જોયું છ કે કોઈની ઈનોવા ગાડી હતી, છ મહિના જ થયા લીધેલા અને એના એમાં કીડી આવી ગઈ
હમ જોયું જોયું મે
તે ઇથે ન તો કિડી આવે?
સુુગર ગેન હોયને ઇથેનોલ એટલે
અચ્છા અચ્છા એવું છે હ
હમ
વ તો પે મન તો કઈ આઈડિયા જ નથી સૂચનસું ન?
એટલે લોકો પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરે છે
હા ઓકે
એટલે સુુગર કેન મિક્સ કરે છે.
પણ જયારે ગવર્મેન્ટને ખબર છે કે આ વસ્તુથી વેહકલ ડેમેજ થવાના છે તો કેમ આવું કર્યું એ લોકો એ?
લોકો ગાંડા છે એટલે
તો હમણાં બધા લોકોની આટલી નવી ગાડી પ્લસ ગાડીઓના ભાવ વધી ગયા હમણાં તો જે બાર તેર લાખ ની આવતી હતી એ મોંઘી થઈ ગઈ ત્રણ ચાર લાખ વધી ગયા એ તો પછી કેમ ગવર્મેન્ટ આવું કરે છે?
ખબર નહી અમે તો ડીઝલમાં પણ આ લોકો કઈ એડ કરવાના છે.
શેમાં એડ કરવાના છે?
ડીઝલમાં
ઓકે એટલે ડ્યુવેલ ગાડી પણ હવે સેફ નથી બધા તો ખુશ થતા હતા
હ એમાંથી હમણાં બધા જે ટ્રક કે બધા ચાલે છે ને એ બધા બકડી જશે
બાપરે બધા એજ કે ડીઝલ ગાડી સેફ છે તો પછી તો સીએનજી જ કરાવવાની ગાડીમાં
ઈવી લઈ લેવાનું કેેશ
ગવર્મેન્ટ એકચુલી ઈવી નુ માર્કેટ ઉચકવા માટે જ આ બધા કારભાર કરે છે. જ્યાં સુધી મને એવું લાગે છે કારણ કે ઇલેક્ટ્રિક પર શું છે. ઇલેક્ટ્રિસિટી પર ગવર્મેન્ટને ફાઈન પ્રોફિટ મળે ઇલેક્ટ્રિક વેહકલ મો આવે છે એના પર વન ટાઈમ એ લોકોને ફાઇન ઇન્ટરેસ્ટ મળી જાય.
હમ
હ બોલો બાકી
કઈ નહી મસ્ત વરસાદ એન્જોય કરું છું.
હા તો બસ સુવા ની ટાઈમિંગ કેટલા વાગ્યા નું હ
સાડા બાર એક
તો બાપા આટલા મોડા સુઓ તમે
હા હમણાં બેન આવી છે ને ઘરે એટલે
અચ્છા કેમ વેકેશન ને તો શું થયું?
એ તો આવી જાય છે મા લેવા
તો તમને ચાલો
હા ચાલે ને એનું જ ઘર છે.
ઓહ હોહ તમે એના ઘરે રેવા નહી જાઓ?
હું જાઉં ત્યારે બધુ લાઈટ વહી જાય, પાણી વયું જાય, આ થઈ જાય તે થઈ જાય એટલા હુ જતો નથી.
એ ગામડા માં રહે છે કો
ના ના પ્રોપર સિટી છે પણ હું જાઉં છું ત્યારે બધું થાય છે ત્યાં
ઓકે એવું છે..
એટલે હું વન ડે રિટર્ન જ મારું સવારના જાઉં અને સાંજ ના રિટર્ન આવે
તે સારું કરો તમે બરતી આપડી વાત તેથી તમને મેં કીધું તું ફર્ધર સ્ટડી માટે બહુ બધા ક્રેશ કોર્સ હોય છે એમાં કઈ વિચાર્યું એના માટે
ના ના
વિચારું વિચારું કારણ કે હમણાં બહુ ટ્રેન્ડમાં છે. અને જે પ્રોજેક્ટ મળે ને એમાં તો તમારી બહુ ફાઈન ઈન્કમ તમે જનરેટ કરી શકશો પર વીક અને ફરીથી આજુ વરસાદની સિઝન માં એટી પ્રેરસેન્ટ લોકો વર્ક ફ્રોમ હોમ જ ગોતે છે કોઈ ઓફિસે જતું નથી. જે આમ કે ને વર્કર લોકો હોય એ લોકોને જ જવાની જરૂર પડે. બાકી બીજા સ્માર્ટ વર્ક કરે બધા વર્ક ફ્રોમ હોમમાંથી કમાવી લે
બરાબર.
તમે ટ્રાય તો કરો? એકવાર.
કરીશ કરીશ
બોલો બાકી
કાંઈ નહિ બસ સુવા ની તૈયારી કરું છું.
હા હા પેલે તમે ન્યૂઝમાં જોયું તો અહિયા બોમ્બે સાઈડ કેટલું પાણી ભરાઈ ગયું વલસાડમાં, રાજકોટ કોટમાં બધી જગ્યાએ તો પાંચ-પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે.
હમ, જોય. ત્યા બધી જગ્યા હોલિડે ડિક્લેર કરી દી છે.
હા, ઇવન હાજે તો એટલે હું હમણાં આ સાઈડ આવી છું, બોમ્બે સાઈડ. આજે નહીં, ત્રણ દિવસ થી તો સનલાઈટ જ નથી દેખાતા. એટલે દિવસના ટાઈમમાં પણ ઘરમાં લાઈટ ચાલુ કરવી પડે છે, એટલો અંધારો થઈ જાય છે. ચાલતા-પડતા એટલો વરસાદ ચાલુ થઇ જાય અહીં.
હમ, બ. બહુ વરસાદ છે. લોનાવાલાનું જોયું ને? આજે વિડીયો લોનાવાલામા પુર કોટનાટવા.
અચ્છા.
એવું પાણી ભરાય ગયુ.
હા, હા, હા. ઓલું વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ને મુંબઈ- પુણે હાઈવે.
હા, મુંબઈ, પુણે હાઈવે બના લોનાવાલા પુલ છે. ત્યાં બધા રેડ એલર્ટમાં પણ બધા લોનાવાલા પહોંચી જાય.
હા, હા. અરે, એ તો પુણે-લોનાવાલા આ વખતે તો હું પણ હાઈપિક પર જ ચોલું શિયા વાળું તે પૈલી છે, તે આરતી.
શિયા પોઈન્ટ, શિયા પોઈન્ટ.
હમ, સિયા ગોયલવાળું કે, એટલે હમણાં તો લોકોને હોટ ડેસ્ટિનેશન થઈ ગયા છે. લોનાવલા આવો એટલે ત્યાં લોહગઢ ફોર્ટ ફરીને જવાનું.
આનાથી વધારે ભૂર નથી ને. એટલે, હમ, એટલે.
હમ. બોલો, બાકી.
આવે ની, શું જમ્યા આજે?
હા, જે છે ને, મારા મમ્મી એ ઓલું બનાવ્યું હતું. સાઉથ ઇન્ડિયન ડિેશ છે, રસમ વડા કરીને. બહુ યમી બનયા હતા. અને પ્લસ, આજે અમારા ત્યાં સવારે મહેમાન હતા, એટલે અમારા ભાભીએ દમ આલુ બનાવ્યા હતા. એટલે, આજે તો આખો દિવસ આમ વેરાઈટી જેવું જ ખાધું છે. હવે, કાલે કંઈ હલકું ખાવું પડશે.
હમ. બરાબર.
બોલો, બોલો.
શું બોલો? તોક છું
બાકી, તમે શું જમ્યા આજે? હ.
ચીની સબ્જી, દાળ, રોટી.
હ. આજે અમે લોકો એક નવી ટાઈપની સ્વીટ ટ્રાય કરી, અહીંયા બોમ્બે માં મળી છે મુ પણ થોડું આમ એના ઉપર છે ને એ લોકો રબડી જેવું દૂધ નાખી નાખે મિલ્કકેક ના ઉપર એટલી યમી એટલી યમી હતી.
હમ, બરાબર.
બીજું કઈ નહીં, આપડે ફરી કોઈ દિવસ વાત કરશું. હમણાં હું મૂકું છું, ચાલો આવજો.